ઓ હા કઈ ની હું તો એમ જ બેસેલી હતી એમ વિજ્ઞાન એ બધું ટેકનોલોજી વિશે વાંચતી હતી.
ઓ અચ્છા વિજ્ઞાન વીશે વાંચતા હતા તમે તો મને પણ જાક જા તું મને પણ જ ચાં
હા સારું બું છે. ને વિજ્ઞાન એ ટેકનોલોજી માં બધા આપડા જે વાસ્તુશાસ્ત્ર છે પછી ખગોળ શાસ્ત્ર છે ને, એ બધા વિશે એમ એમ વાંચતી હતી શોધતી હતી માહિતી એજ હું તમને કહું તો તમને જાણું હોય તો.
હા તમે મને કહયો ને મને જાણવામાં એમ રસ છે.
હા તો છે ને આપણું જે પ્રાચીન ભારતમાંસ્ત વાસ્તુ જે શાસ્ત્ર હતું ને તેના વિશે હું તમને જરાક માહિતી આપું.
હા હા સારું.
હા તો વાસ્તુશાસ્ત્ર જે છે ને તે જ્યોતિષશાસ્ત્ર ન એક અવિભાજ્ય અંગ કહેવાય છે. વાસ્તુશાસ્ત્ર જ્યોતિષી શાસ્ત્ર વિશે તો તમને ખબર જ
હા હા મને વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વિશે એમ જાણકારી છે, પણ તમે મને વધુ જાણકારી આપોને.
હા, પછી તેમાં છે ને અ પ્રસારક કોણ કોણ હતા ને તેમના વિશે હું કવું છું એટલે વાસ પ્રણેતાઓને પ્રસારક વિશે. તો તેમાં કોણ કો હતા. અ્મા નારદ, બ્રહસ્પતિ ભૃગુ વશિષ્ અને વિશ્વ કર્મ, તે પ્રાચીન વાસ્તુશાસ્ત્ર પ્રણેતાઓ અને આ દ્રષ્ટાને પ્રસારક હતા.
અચ્છા મને વિશ્વકર્મા વિશે એમ ખબર છે વિશ્વકર્મા દેવ વિશે. ભગવાન વિશે, એ લોંણ એમ જે વસ્તુની પૂજા કરવામાં આવે ને એમને બનાવ્યું છે વાસ્તુ
હા હા હા સર હા સરસ તમને ખબર છે વિશે બરાબર બરાબર.
હા ધન્યવાદ.
હા, પછી તેમાં શું હતું કે તેમની જે રહેઠાની જગ્યા હતી તે મંદિર મહેલ અશ્વશાળા, કિલ્લા ચત્રગાર, નગર વ વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેવા સિદ્ધાંતો આપ્યા અપાતા હતા એ ટાઈમે, કે કઈ રીતે મંદિર ન આપણેે તો ખબર તમને વાસ્તુશાસ્ત્ર શેખ મંદિર કઈ જગ સ્થાપના વીને કઈ જગ અરે એટલે, વાસ્તુશાસ્ત્ર હિસાબથી કઈ જગ્યા કઈ વસ્તુ બનાવે એ બધું હા આપણને જાણકારી આપે. તો જ આપડણે બનાવીએ છીએ ને.
હા એ તો છે.
હા, તો પછી તેમાં શું હતું કે મહાન જે ખગોળ વેદતા અને જ્યોતિષ શાસ્ત્રી હતા ને વરા, વરામિહ રચિતા નામ હતું તેમનું. તે બૃહદ સહિત તેમાં વાસુ સાસુનો ઉલ્લેખ કરેલો હતો એટલે કે તેમાં થયેલું છે એમાં.
અચ્છા સારું પછી
પછી એવું હતું કે પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાાય એ મેવાડના રાણા કુંભાએ હ મુછ વાસ તાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરાવ્યા હતા, અને વાસ્તુશાસ્ત્રમાં પુનરદ્ધ્વાાર કરાવ્યો હતો એટલે કે પહેલા જે વાસ્તુશાસ્ત્ર પહેલા જે હતી ને આપડી ગ્રંથ, તેમાં જરાક સુધારો વધારા કરાવ્યા અને તેમાં નવા પુનરુદ્ધાર કર્યો એટલે કે ફરીથી તેમાં જરાક કઈ નવું નવું લખાવ્યું એમ.
હા હા પછી શું ગય પછી આગળ
હા પછી આપડ વાસ સ્તુ શાસ્ત્રમાં જગતના અનેક દિવસોમાં પણ ભારતની વાસ્તુશાસ્ત્ર પ્રતિષ્ઠા એમ બધા લોકો સ્વીકારે છે કે હવેમ એવું નથી કે ખાલી ભારતમાં જ બધા વાસ્તુશાસ્ત્રમાં હવે ધીરે ધીરે લોકો એમ વાસ્તુશાસ્ત્ર માનવા લાગ્યા છે કે હા વાસ્તુશાસ્ત્રો ની પૂજા અને બધું. કરાવીને જ આપડે ઘરે એમ ઘર લેવું જોઈએ કોઈ પણ દુકાન લેવી જોઈએ એમ.
અચ્ા સ કેવું છે.
પછી જે છે ને તમે કીધું કે વિશ્વકર્મા. દેવવાડું તેમાં એમ ભારતની પૌરાણિક. માન્યતા છે કે વિશ્વકર્મા દેવનું પ્રથમ સ્થપતિ આર્કિટેક્ટ એટલે કે પ્રથમ સ્થાપિત કર્યા તે હતા. તેમણે વાસ્તુશાસ્ત્રના આઠ વિભાગો પાડ્યા હતા. એ કે તેમણે ફસ્ટ હા. તેમણે પેલા એમ તેનું ઉત્પાદન એટલે કે ઉદ્ભવ કર્યું. હા. પછી જો જેમ કે આસુસુમાં ઘર કે મગ. માટે મકાનની પસંદગી કેવી રીતે કરવી પછી વિવિધ આકારો અને તેના કદ રચના પછી મકાનની અંદરની ગોઠવણી પછી દેવ મંદિર અને એના પછી બ્રહ્મસ્થાન આવે તે પછી આપણું જે ભોજન કક્ષ છે આપણું જે શયન ખંડ છે પછી દૈનિક. કાર્યો માટેના સ્થાનો વગેરે માટે માહિતી આપવામાં આવી છે વાસ્તુશાસ્ત્રમાં એટલે એક જ નહીિ ઘણા બધા વિશે માહિતી અપાયાઈ રહી છે.
આટલા બધા વિશે માહિતી આપવામાં આવે એમ ખબર તો હતી બધી વિશે માહિતી આપવામાં આવે પણ આટલું બધું આપણું વાસ્તુશાસ્ત્ર પણ કેટલું સારું છેને. કે આપણને બતિઓ જાણ. ઓ મળી પહેલાથી.
હા એ તો બરાબર કીધું તમે પછી શું થયું કે સમયના પરિવર્તન સાથે છે ને વાસુદસના સિદ્ધાંતોને સમજમાં નોંધપાત્ર પરિવર્તન આવવા લાગ્યું એટલે કે જેમ જેમ લોકો એમ સમાજ વધતું ગય તેમ તેમ લોકો પોતાનું એમ ઉમેરતા ગયા એમ.
હા હા અચ્છા પછી.
પછી પછી તમને. ર બિહારમાં સારનાથ ખાતે છે ને એકસો અઠ્ઠાવીસ ફૂટ ઉઊંચો સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુકણનો ઉત્તમ નમૂનો છે એમ.
એકસો અઠ્ઠાવીસ ફૂટ. ઓછું.
હા બિહારના સારનાથ ખાતે આવેલો છે બિહારમાં.
હા હા પછી.
પછી કઈ એ પછી તો આજ વાસ્તુશાસ્ત્ર વિશે બધા એમ પૂજા કરાવીને જાય છે કારણ કે આપડે ત્યાંમ શાંત કરવી જોઈએ પછી જવું જોઈએ એવું બધી એટલે એવું બધું માન્યતા છે. આપણા ત્યાં.
એ પણ છે અને ઘરમાં પણ બે પ્રકારો આવે છે વાસ્તુશાસ્ત્ર હિસાબે એક ગૌમુખી ઘર અને બીજું. બીજું કોયું ઘર આવે ગ. અને વાઘ મૂકી.
બહાર મૂકી એ બધું પણ આવે છે બહુ બધા ઘર આવે છે એવું નથી ઘર એક ગૌ મૂકીને બહાર મૂકી જ આવે છે. આમ પણ હા. એમ સાચું કહું ને તો એમ વાસ્તુ આસ્ત્ર છે હોવા જોઈએ પણ આપડે જો કોઈ જેમ કે આપણા ત્યાં કોઈ ઘર છે બાર. આી ટ પણ આપણે તેમાં ભગવાનની પૂજા કરાવી લીધી તેના અંદર જે પણ વસ્તુ નાખવું હોય છેમ કે વાસ્તુશાસ્ત્રમાં તમને પણ ખબર છે મેન તો આપણે જયારે પૂજા કરવાવીએ હું શું કે ભૂમિપૂજન. ત્યારે તેમાંસ. બધા એમ કે છે કે નાગ ના. ને જોડા હોય ને નાગનાગર ના. તે એનું એ મૂર્તિ મૂકવી જોઈએ. ક ચાંદી એવું કયું હોય.
અને સોના ન નાલ પણ ઘોડાનું.
હા હા એ પણ અને લક્ષ્મી નારાયણ કે નારાયણ ભગવાનનુંું કઈ મૂકવું જોઈએ અને પછી ઘર બનાવીને. તો એમ કેહેવાય કે આપણા એમ વાસુસ્ આપને ન નડે તો પછી ભલે પછી ઘર કેવું પણ હોય પૂજા પાઠ કરાવીને આવીએ ને તો આપણે એવું વાસુસ્ત્રમાં ન નડે કઈ એમ.
હા હા છેા એવું જ.
હા. કોઈ કોઈ એમ માને છે કે પૂજા કરાવી લીધી પણ ઘરે એમ સારું નથી વાસ્તુશાસ્ત્ર હિસાબે તો કઈ થઈ જશે ના જો આપણેે વધારે માનશું ને તો કઈ ના કઈ થશે જ પણ આપણે ના માનીએ તો. ના થઈ પૂજા કરાવ વિ. ને આપણે હા પણ કોઈક વાર ધ્યાન રા. ખ છે કે રસોડું જે છે તે જરા ધ્યાનથી બનાવ જોોએને મંદિર બાકી તો ભગવાન છે જ.
હા ને એ તો છે એ તમે એકદમ બરોબર કીધું.
હમ પણ.
ગૌમુખી ઘર કેવા હોય છે.
ગૌમુખીઘર એટલે એ જ ને પેલા નાનું એ પછી પાછળ થી મોટું મોટું મોટું થવા લાગે
હ હા હા હા હા મને એવો તમને ખ્યાલ ના ના હશે.
હમ્મ અને બારમુખી એને કહેવાય છે કશે થી પણ એમ ખુલતું હોય કસેથી પણ એમ જગ્યા આવતી હોય તેને એમ બારમુખી કહેવાય છે એટલે કોઈ જગ્યાથી પણ તેનું મુખ ચાલુ થઈ જતું હોય એમ.
હા હા અચ્છા
હવે આપણે ખગોળ શાસ્ત્ર વિશે જોઈએ આપણા ભારતમાં
હા સારું હ
તો પ્રાચીન ભારત હતું ત્યારે ખગોળ વિધમાં તો તમને ખબર છે કેટલું પ્રદાન અપાયેલું છે પ્રાચીન ભારતમાં તો જે આપણા શાસ્ત્રમાં ખગોળશાસ્ત્ર છે તે સૌથી પ્રા પ્રાચીન શસ્ત્ર છે પણ.
ઓ અચ્છા સૌથી પ્રાચીન શાસ્ત્ર છે!
હા પછી તેમાં શું વિદ્યા પીઠોમાં ખગોળશાસ્ત્ર ન પદ્ધતિ છે ને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો અને પછી તેઓ ખગોળશાસ્ત્રમાં શો ગ્રહો અને તેમની ગતિ પછી નક્ષત્રો અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. વાસ્તુશાસ્ત્ર જે હત હતું ને તે ઘર એ બધા માટે હતું ખગોળ શાસ્ત્રી હતું તે ગ્રહો અને પછી તેના ગતિ નક્ષત્રો પછી અવકાશી ગ્રહો વિશે એમ ગણતરી કરીને ગણતરી કરીને જાણકારી આપવામાં આવતી જેમ કે હવે આપણે એસ્ટ્રોલોજી એટલે કે જે જાણે છે તેના પાસે આપણે કને અમારા ગ્રહના નક્ષત્ર કેવા છે કેવું શું છે કયું રાઈટ ટાઈમ છે તે આઈ થિંક તે ખગોળ વિદ્યા હશે.
હા હા અચ્છા એવું હ
હા એટલે કે જ્યોતિષશાસ્ત્રી ટાઈપ જ હોય ને.
હમ્મ
હમ્મ પછી તેમાં શું હતું કે જે મહાન ખગોળ વેતા અને જ્યોતિષશાસ્ત્રી વરા મિહરેને પોતાના પંચ સિધિતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ વિશે ઘણી બધી માહિતી આપી છે.
અચ્છા ગ્રંથ નુ નામ શું છે પંચસિદ્ધિ?
હા પછી શું? કે ગ્રહો પરથી છે ને રાશિ ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું એટલે કે આપણે ગ્રહો છે તેના પછ આપણું રાશિ એટલે આનો દિવસ કેવો છે પછી કાલ નો દિવસ કેવો રહે તે બધું બધા લોકો પહેલાના જમાનામાં જાણતા હતા હમણાં પણ કોઈ કો એમ બસ ધરાવે છે
હા હા મારી મમ્મી પણ એમ ધરાવે.
હા હા એ જે જના જુનામાં હતા ને એટલે કે જે નાઇન્ટીઝ એ બધા ના છે ને એ લોકોને એમ રસ છે પણ હું કોઈ કોઈ વાર આમાં ના માનું કે આપણો દિવસ કેવો જશે કેવો ના એમાં રાશીફળમાં ના માનું એટલું ના માનું પણ ઠીક છે થોડું થોડુંક હવે બધા જ માને છે.
એજ ને
હવે તો કેટલા બધા આવી રીતે તો એમ જૂઠું જૂઠું બોલીને પણ કહી દે કે તમારો દિવસ આવો રહેશે તમારો દિવસ એવું રહેશે.
એજ ને એ તો તમે બરોબર એ તો
એજ પછી છે ને આપણા ત્યાં જે ગુપ્ત યુગના મહાન જે ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ હતા તેમણે સૌ પ્રથમ પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું પ્રતિપાદિત એટલે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર જે ગ્રહણ છે તે પૃથ્વીના પડછાય વળે થાય છે અને જે વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા હતા
અચ્છા એવું
હમ પછી એક ખબર વિજ્ઞાન છેત્ર એ આર્યભટ્ટું મહત્વનું યોગદાન છે તે તો બધાને જ ખબર છે તેથી જે હા તેથી ભારતના પ્રમભ નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે તેથી રાખવામાં આવ્યું છે
હા અચ્છા હજી કે જાણકારી છે કે પછી
ગ્રંથો છે તે બે આપણને પણ ખબર છે બ્રહ્મગુપ્ત અને બ્રહ્મ સિદ્ધાંત જેમાં ગુરુત્વાક્ષરના નિયમો દર્શાવ્યા હતા
હા હા અચ્છા
વસ્તુ નીચે કેવી રીતે આવે છે ને એ બધું બળ દબાણ વાળું કઈ તો હતું આપ ટેન્થ હતું દસમામાં હા ચાલો તો હવે હું છે ને જરા કામમાં છું તો હું તમને પછી ફોન કરીશ હા ચાલો બાય હા ધ્યાન રાખજો ધન્યવાદ આભાર
હા સીમ તમે પણ